હલો.
મહેશભાઈ, મજામાં?
બસ, મજામાં તોય મજામોં? કોઇને બસ જમીન, બેઠા. હં કોણ
બરાબર, તબિયત પાણી રેડી?
બસ, રેડી, રેડી, રેડી છે. કોણ અમારે ફરવા જાવાનું છે.
અચ્છા ફરવા જવું છે બરા બરાબર કોણ કોણ જવું શકો
અમારા મિત્ર સર્કલ છે કોચ વ્યક્તિ છે
બરાબર પોત જણ છો તમે
પોહોચ જણ છે અને આ ટગ્યા ગાડી છે તમારે આવું હોય તો આઈ શકો છો
આવુંશે
હા
જઈએ કશો હતો ને પણ કઈ બાજુ ગોઠ્યું છે
દ્વારકાની બાજુ છે કોણ આબુની બાજુ બધી હાવારકા
બરાબર ક્યારે નીકાળવાનું પ્લાનિંગ છે તમારું
બે ત્રણ દિવસ પછી નીકળવાનું પ્લાનિંગ છે
બરાબર અમારે શું કે તમે શને રવિલર લો લોને તો અમારે નોકરીનું સેટિંગ થ જાય પાછ પાછો પગાર કપાય ને એમ
હ એ વાત હા જ
એ જવું પડે ને વચ્ચે વાંધો નહી હવે તો શનિ રવ રાખો ને
તો આવ તો શનિ ફાઈઇનલ હોય તો હું બીજા કોઈ વ્યક્તિને કોલ ના કરું એમ નહી
હ દ્વારકાધીશ ના દર્શન તો કરવા જ છીું અમે
હા એ તો બરોબર બરોબર ને કિલોમીટર દી ભાડું રાખેલું છે
શું રેટ કે ભાઈ ગાડી વાળો
બાર રૂપિયા કે છે પણ દસ રૂપિયા રાખે કીશું એ હા બાર રૂપિયા
ગેસ ની ગાડી હે કે પેટ્રોલ ની
ગેસની છે પણ દસ રૂપિયા રાખીશું એમ કીધું પણ ફૂલ સગવડ છે એમ ગેસ બરોબર
બરાર પોલીસ વાળા કદાચોકે તો પછ ટોલ ટેક્સને બધું કોના
એ એ બધું એમના પર છે બરોબર બધું આવી ગયું એમના ઉપર છે બધું
બરાબ આધું કન્ફર્મેશન પાર્સલ થી લોકો
દસ રૂપિયામાં જે પોતે રવાનો પોતાનો પોતાનો ખર્ચો એમના ઉપર આપડા ઉપર નહી
ડાયવર ન ખર્ચ ડાયવર ભોગ
હા હ ભોગવશે ડાઈવર આપડા ઉપર નહી
બરાબર
આપણેે તો આપડી રીતે જે કિલોમીટરથી ખર્ચો થાય ને
બરાબર
ગાડીનું એ આપી દેવાનું
બરાબર છે એ તો અને તમે કે બીજા જે પોચ ભાઈયો ખરા એ રાજપુરના કે આજુબાજુ ગામના કઈ રીતે કું છે
એ ત્રણ વ્યક્તિ મારા ગામના છે
બરાબર
બે વ્યક્તિ બીજી બા આજુબાજુ ના છે
એકસઠ
નાથપુરા છે ઈસરવા છે એ બાજુના છે મારાથી કોણ બે ત્રણ કિલોમીટર દૂર ને
હા એ તો બરાબર છે વાંધ બરા સમજી ગયયો તો પછ તમે કેટલા વાગે નીકળો કેટલા કે અહિયાયા તૈયાર રહવું
તો તમે છે ને કે જો તમારે ફાાઈનલ રેવાનું હોય ને આવવાનું હોય નહ તમામાં તો પછી અમે અહિયાં થી આપડે દ્વારકાધીશને આરતી લેવી હોય ને પેલા
બરાબર
ઈ ટાઈમે નીકળવું પડે આપડે તો શું કે વહેહલા ત્યાં પોહકીી જાય તો સાંજે શું જમીન નીકળ કળ એને
સાંજે બરાબર
સાંજે નિકળ કે છ કે સાત વાગે તો તમારા ત્યાં આવતા મને દોઢ બે કલાક થઇ જાય ને
હા એટલું કરવું અહિયાયા
દોઢ બે કલાક થઈ જાય તો ત્યાંથી પછી ગાડી આરામથી જાય તો નવ હ નવ વાગે
તમે સાત વાગે નીકળો તો નવ વાગે અહીિયાયા આઈજો
હ નવવાી
ન આે સિ કું બરોબર કેટલા કિલોમીટર થયા હતા દ્વારકા
હવે તો એક્જેક્ટલી કોઈ ખ્યાલ નથી બરોબર પણ મૂલ્ય હ રાત્રે હા પાંચ છો આજુબાજુ તો હશે પણ ત્યાં આપડે આરામ થી પોકી જઈએ કોણ એટલે સવારમાં નાહી ધોઈ
હમ હમ
અને ફ્રેશ થઈને આપડણે દ્વારકાધી ની આરતી સવારે લઈ શકીએ.
બરાબર.
ત્યાં પછી પે દરિયા કિનારે ફરવા જવાની મજા
હા ત્યાં પાસે પેલું શું દરિયાન બેટ દ્વારકા.
દ્વારકા ત્યાં મોજા આવે એની મજા કંઈક અલગ હોય એમ.
એ, એ પાસે ગુમતી ઘાટ.
હા ઘુમતી ખ
બરાબર પછી એ કઈક નાગેશ્વર મહાદેવનું મંદિર છે.
હા છે.
હ નાગેશ્વર માાદેવ અર ગમમે છે. પાશા હાહા.
એવું એમ ઈરાય છે. એમને.
ના એવું તો ના કહેવાય, પણ એમ નામ છે. હા નાગેશ્વર માદવ નહીં એમ તમારા માટે ગૌરવની વાત કેહેવાય એમ.
વા તો હાજીનેો તો તમે નદાર કેવો.
હા.
કે ત્યાં બિરાજમાન ભગવાન તમારા ગામમાં પણ બિરાજે છે એમ.
વાત સાચી છે.
હમ, એ સુું કે સુખ શવાંતિ જઈએ. બરોબર અને ત્યાંથી બી આગળ જવું હોય તો કોઈ ચોટી લશે, બરોબર. તળ સોમનાથ છે. એ આજુબાજુને જે અમુક સ્થળો, ફરવાલાયક સ્થળ હોય ને. હા ત્યાં થી આરામદાયક ફરી અને દેવી દેવતાના દર્શન. કરીને સુખ શાંતિ ફરીને આવી આવી. એ રીતનું પ્લાનિંગ છે. આપણુંને હે.
ઘડી ગિરનાર વ.
હ હ ગઢ ગિરનાર આવે ને.
હમ.
બસી એ રીતનું છે પ્લાનિંગ કોને આપણે
રૂડીને રાણી આમને હળિયાળીનેતા
હમ.
એવું કઈક છે હમમ છે. ગિરનાર પરિક્રમા કરવાની ગિરનાર માં કે. પર્વત ઉપરળ કઈ કઈ
એતો એમ જ કેવું હોય કે પાંચ વ્યક્તિ ને તમે છ થયા કે ને. બધાની સૌ સંમતિ હોય પ્રમાણે થાય.
હા એવ સાચી. અને ચ પેલું ઉડન ખોટોલા જેવું કઈ ખરું--.
આ ગિરનારમાં ખરું ઉડન કાટ લન છે નહ સુવિધા છે ત્યાં
બરાબર.
એલે જે એની મજા. હા એની એની એની મજા, હા એમની એની મજા કંઈક અલગ હોય છે એમ એટલે, એટલે મે તમને કીધું કે તમે આપડે બધા ભેગા થઈએ ત્યાં
હમ, હમ.
કઈ રીતનું જઉું, ત્યાં કઈ રીતનું ફરવું ઈ એમ ત્યાં નક્કી થાય.
બરાબર.
હમ કઈ હોટલમાં જમવું, બરોબર ક્યાં રોકાવું, ક્યાં રોકાવું.
રોકામ તો જુઓ આપ બને એટલું બધા પૈસા વાળા હોય તો તો પછી ફાઈવ સ્ટાર હોટેલ આપણે બુક કરાવાઈ લઈશું પેમેન્ટ ઓછું ના હોય ના હોત ભાઈ ધરમશાળા તો છે જ
ધરમશાળા તો છે ના ત્યાંય સુવિધા સારી ચાલતા હોય છે.
હમ હમ.
જગ્યા જે હોય
હા ઘણી ઘણી ઘણી વાત ધર્મશાળામાં મારી મટે એમ કે ભગવાન એમ એ લોકો ભગવાન માનીને બધું
હા એ કરતા હો એ કરતા હો કરતા ત્યાંના ટ્રસ્ટીઓ છે ને ત્યાંના ટ્રસ્ટી ટ્રસ્ટીઓ
બરાબર બરાબર.
ઈ એમને કઈ શું જુવ એમ તમે કોને બધું હાલવા માટે સંમત જ હોય એ
એમ પાવશળ કહેવાય પણ પાઈ રૂપિયો બહુ આવે હો
રૂપિયો તો બહુ આવે
અઠ લાખ રૂપિયા ખરેખર એકવાર સાક્ષત સાક્ષાત આપતા હોય ને એવું લાગે એમ પણ માણસ રૂપિયા આવતા હોય
હા શું ખબર તમે જો નસીબદાર હોય ને તો જ તમે જઈ કરો દર્શન કરવા માટે બાકી બધા જ લોકો નહી જઈ કરતા અને દ્વારકાધીશ નું કમ થાય ને
હા હુકમ વગર તો કશું
એ તો જ એમના તમારેથી દર્શન થાયને કે દર્શન બી ના થાય
હા ખરું હમણાં અમારા પપ્પાનેએ ગયા તા અ લગભગ મહિના બે મહિના જેવું જ થયું. એમને કઈક બે પૂનામો પાળી હતી દ્વારકામાં એટલે હમને ખબર નથી કે આ ચૌદશ છે ચૌદશ ઘણી જાત ત્યાં પૂનમ પાળી દેય તે પીળમાં તોબા તોબા થઈ જાય
એ એમ ટ્રાફિક નય પણ ત્યાં ક્યાં ક્યાં ના લોકો દર્શન કરવા તો મને ખ્યાલ છે વાત અલગ અલગ જગ્યાથી આવતા હોય છે કોને જેટલું નામ લઈ એટલું ઓછું આ આવે ને વિદેશ માંથી તો આવે ને આવે હા હા
સરસ
આવે ને યાર ત્યાથી આજુબાજુ
બરાબર બરાબર.
હમ.
દ્વારકા પછીનું શું પ્લાનિંગ રહેશે?
પ્લાનિંગ પછીનું તો શું કે બધા ભેગા થઈ મેં તમને વાત કરી ને એ રીતનું રહે એમ
બરાબર પછી શું અહિયાં ધારો કે ચોટીલાની તો બરાબર છે
હા એ તો નાના મોટા સ્થળ તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં જવાય ને એ ચોટીલા ચોટીલા ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું ને
હા હા હતી હતી પાતડી ની બધું હોય દસાડા પાતળી પાટડી માં સ્વામિનારાયણ ભગવાન નું મંદિર સરસ ત્યાં જોવા લાગક છે પાછું કોઈને ખ્યાલ ના હોય તો કેજો
ના ના ત્યાં સારું છે. હા મીની પોઈચા ખરું ત્યાંના નહાવાના પેલા કુંડ ને બધું સરસ છે બાળકોને રમવાની મજા આવે
બાળકો માટે સારું છે
હમ
જઈ એમ મજા આવશે
હા એમાં શું તો
હા હા કાઠું થઈ જ જવાનું છે આ વખત
હા ચોક્કસ એટલે ગાડી વાળો શું છે મોજીલો માણસ લીધો છે
હા હા તો જ મજા આવે
બિંદાસ થી એક બે દાળા પ્લસ થઇ જાય તો કઈ વાંધો નઈ
બરાબર
એ રીતનું છે કોન
હમ હા તો ફરવા ગયા પછી તો એક બે દિવસ
હા એટલે તમારે છે ને જે શેઠ ની તમારી જે પેલી સાહેબની રજા લેવી હોય ને ઈ બે દાળા બે દાળા પ્લસમાં જ
હા તો એવું જ કરવાનું
હું એ શું કે ત્યાં જઈએ શું કોઈ નક્કી ની ફરવા જાય એટલે ફરવા જવાનું હોય એમ
હા એટલે એ તો એ પછી ટેન્શન મૂકી દેવાના ઓફિસનો ઓફિસ પછી છોડી દ્વારકા ઉપર
આપડે અહીયા થી નામ લઈ નીકળી જવાનું છે
ઈ તો આપણેે ઘરે હોય શું તો એ જે થવાનું છે તો થવાનું જે ટાઈમે જે લખ્યું છે એ તો થવાનું છે ત હાજર હોય કે ના હોય
અરે પણ એના ચરણે જઈએ ને તમે
હમ
ત ઘટાળીને તમારા જીવનમાં જ
પણ હા પણ સારી શ્રદ્ધાથી જવું જોઈએ
હા સાચી શ્ર્ધા તો પ્રથમ ને શ્ર્ધા સાચી હોય તો જ થાય ને
હમ હમ
કેવ હમ
પછી તમારું નસીબમાં જે લખ્યું તો થવાનું છે પછી ભગવાન ઉપર દોષિત એને ઠેરાવ કે ભગવાન તારા અહીયા આવતો તોને કઈક આવું થયું
હા વાત હાજી
એ પૈસ થોડા થોડા ઘણું દુઃખ થાય આપણે
હા
તો જા વાતચ હમણાં એક્સિડેન્ટ થયો દ્વારકા તમા બધા સ્ઠા ના હતા હવે આમાં એ લોકો એવું વિચારે ભગવાન તારા દ્વારે આને આવું થય એમ
ના ના એવું ના હોય
આ પછી જો આમ નસીબ કે આમનું મોત હવે નાનું આયુષ્ય લઈને આ્યા હોય
હમ એ વાથ સા છે હમ
કોઈની ઈચ્છા ના તમને મારે એમ પણ તમારું આયુષ્ય જેવું છે તમારો જેનો પ્રારં્ભ થ ગયાવાય પછી તમારા લેખમાં જે લખાઈને આવ્યું છે એ તો મિથ્યા થવાનું નથી
ના નહી થવાનું
હમ આપણે ભગવાન દોષિત કરીએ તો યોગ્ય નથી
યોગ્ય નથી જ નહી યાર ભ તો તમે ઈ જો તમે ત્યાં જા ને જે થવાનું ઈ થવાનું બરોબ
કેવાનું છે
અહિયાં હોય ને તો બી થવાનું તમે હેડતા ચાલતા તો જે થવાનું તો થવાનું જ સમજે
પડી જ ને પગ ભાઈ જાય
હા બાકી તમે એવું એ એવું ના સમ કે બાઈક લઈને જતા ને પડે તો જ હાથ પગ ભાગે
ના ના એવું ના વિચાર પેલું હવે જો બાર મિનિટ થવાય છે ફોન કપાઈ જ સબમિટ આપવાનું ભૂલતા નહી ઉપર સબમિટ કરશું એટલે લગભગ દેખાશે બરાબર
હા તો મુહમ જીજે ન